જય શ્રી કૃષ્ણભાઈ કેમ છો તમે
બસ ભાઈ અમે મજા માં તમે કેમ છો.
હા મેં પણ મજામાં છે અને અમને તો તમે જાણો છો કે આપણે જે મોબાઈલ અને સોશિયલ મીડિયા કેટલું પાવરફુલ બની ગયું છે કારણ કે મોબાઈલ જે હમણા જે સાધન આવ્યું છે આધુનિક જીવન બધા માટે એ ખૂબ સારું પણ છે કારણ કે તમે જાણો છો કે મોબાઈલ પર આપણે ઘણી બધી પ્રકારની માહિતી કે પછી બધા ડેટ ટા એનાલિસ કે પછી આપણને કોઈ એટલે કે બધી સ્ટડી માટે કે અન્ય કોઈ પણ આપણે ફોનમાં ઘણી બધી એવી સિસ્ટમ આવી ગઈ છે તે આપણને યુઝફુલ થઈ ગઈ છે અને આજકાલના બધા જ લોકો માટે એ મોબાઈલ હમણાં તો અત્યનું સાધન બની ગયું છે અને બાકી તો સોશયલ મીડિયા તમે જાણો જ છો કે ઘણું બધું સારું અને ઘણા બધા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ઘણા બધા લાખો કરોડો રૂપિયા કમાય છે કારણ કે તમે ઘણા બધા સોશિયલ મીડિયા પર તમે જાણો છો કે ઘણા બધા યુટ્યુબર્સ તો યુટ્યુબ પર બધા ફોટો બ્લોગ બનાવીને બધા વિડીયો એમના વાયરલ જાય કે પછી એમને સબસ્ક્રાઈબર થાય તો પછી એ લોકોને ઇન્કમ થવાની એટલે ઇન્કમ થવાની શક્યતા વધી જાય છે અને એ લોકોને પછી ડોલરોમાં પૈસા મળે છે એમ એટલે માટે કેવું છે કે જે સોશિયલ મીડિયાનો યોગય કરશો તો પછી એ લોકોને ફાયદો થવાનો જ છે બાકી તમારે શું કેવું છે મોબાઈલ અને સોશિયલ મીડિયા વિશે
હા ભાઈ તમારી વાત સાચી છે કે તમે કેટો તેમ યુટ્યુબ પર તમે ઈન્કમ કરી શકો છો કોઈ પણ જાતનો કોન્ટેન્ટ લખો એના પર વિડીયોઝ બનાવો કા તો કોઈ પણ જાતનો એક્સપિરિયન્સ તમારો શેર કરો કા તો કોઈ સ્ટડી વિશે તમે વિડીયો લખો અને લોકોને પસંદ આવે તો તેનાથી પણ તમારી ઇન્કમ થઈ શકે કે છે એટલે આ એક ઘણી સારી બાબત કહેવાય કે આપણે ફોનના માધ્યમ દ્વારા આપણે આપણી રોજીરોટી કરી શકીએ અને બીજું છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર વગેરે એ પણ એક જાટના માધ્યમ કે જેના પર આપણે ઇન્કમ કરી શકીએ ફેસબુક પર બી એડવર્ટાઈઝ કરી શકાય છે અને ઇન્સ્ટાગ્રામ પર બી એડવર્ટાઈઝ કરી શકાય છે જેથી કરીને મોટી મોટી બ્રાન્ડો બધા કોન્ટેન્ટ ક્રિએટરો આપણાને પ્રમોશન કરે છે અને એના કારણે આપણે ઇન્કમ કરી શકીએ છીએ અને સોશિયલ મીડિયાથી એક એક પ્રકારનો ફાયદો એ છે કે કોઈ પણ જાતનો ઉદ્યોગ હો કોઈપણ જાતનું માર્કેટિંગ કરવું હોય તો ખૂબ જ સરળતાથી થઈ શકે છે કારણ કે આજની જનરેશન લોકો ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ વગેરે બધી ઓનલાઈન વસ્તુઓ વધારે વાપરે છે અને એના જ રીતે નવી નવી એપો બને છે જેમ કે શોપિંગ કરવા માટે લોકો મોબાઈલનું ઉપયોગ કરે છે ફેસબુક ફેસબુક પર બી આપણે શોપિંગ કરી શકીએ છીએ ઇન્સ્ટાગ્રામ પર બી કરી શકીએ છે અને તે જ રીતે આપણે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે મિશો છે વગેરે એક્ઝેક્ટ એક્ઝેક્ટ કોઈ પણ જાતની એપ હોય એના પર આપણે શોપિંગ કરી શકીએ છીએ એના પર આપણાનું ખૂબ જ સસ્તું અને સારું ડિસ્કાઉન્ટ મળે છે જેથી કરીને આપણે ત્યાંથી ક્રેદી કરી શકીએ છે અને બીજું વસ્તુ એ છે કે ઓનલાઈન ક્રેડી કરવાથી એક જાતનું નુકસાન થાય છે તે નુકસાન એ છે કે આપણે વસ્તુને ચકાસી શકતા નથી ઘણી વખત આપણે એ વસ્તુને રિફંડ નહી કરી શકીએ અમુક વેબસાઇટ ફેક પણ હોય છે અને અમુક રિયલ પણ હોય છે તે રીતે આપને ચકાસી લેવું જોઈએ તમે કોઈ વખત ઓનલાઈન વસ્તુ મંગાવેલી છે.
હા ભાઈ એટલે કે અમારે જે ઓનલાઈન આપણે શોપિંગની પણ સુુવિધા મલી ગઈ છે ફોન પર એ ફોન પરથી જ આપણે ઘણી બધી પ્રકારની વસ્તુ કે પછી આપણે ઘર માટે ઇલેક્ટ્રોનિક સાધનો કે પછી બીગ બજાર માટે ઘણી બધી માલસામાન કે જે અનાજ કઠોળ જબડા ગ્રોસરીઝ હોય છે તે પણ આપણે મગાવી શકીએ છીએ અને મારે ઘરે પણ આવા ઘણા બધા સાધનો છે કે જે મેં ઓનલાઈન મંગાવ્યા છે અને સારી રીતે નીકળ્યા પણ છે પરંતુ આપણે ઓનલાઈનથી શોપિંગ કરીએ તો પછી એને યોગ્ય રીતે ચેકઅપની કર ખૂબ જરૂરી છે કોઈપણ વસ્તુ ઓન એટ કોઈ પણ વસ્તુ આપણે ઓનલાઈન ખરી શું તો પછી એનો આપણેે એટલે પેલું પ્રૂફ રાખવું જો કે જે વસ્તુ આપણે અનબોક્સિંગ કરીએ તો એનો વિડીયો આપણે રાખવું જોઈએ કારણ કે ઓનલાઈનમાં ઘણા બધા પ્રકારના ફ્રોડ થવાની શક્યતા વધી જાય છે કોઈ વસ્તુ માંગે કઈ વસ્તુ અલગ જ નીકળે છે કારણ કે આપણે ફોન માંગેલા ઘણા બધા સોશિયલ મીડિયા મે વિડીયો પણ જોયા એ સાબુ નીકળેય એવું થાય છે અને બધા લોકો એ વિડીયો ઉતારે કે પછી એ બહાર લોકો બહાર રિપ્લેસ માટે જાય તો પછી નહી આપે એમ એ એ લોકો પ્રૂફ માંગે છે એટલે આપે એ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે બાકી તો એજ છે કે આ મોબાઈલ અને સોશિયલ મીડિયાને બધા લોકો ઉપયોગ કરે તેમના માટે સારું જ છે કારણ કે અમે તમે જાણો છો કે મોબાઈલનો ખૂબ સારો અગત્યનું સાધન બની ગયું છે પરંતુ મોબાઈલના ઘણા બધા એ લોકો ગેરરીતે પણ યુઝ કરે છે જેમ કે તમે જાણો છો કે આજકાલના આધુનિક દ્વારા જે બાળકો નાના નાના હોય છે પહેલાના માતા પિતા એ લોકો અમણાથી જે લોકોનો ફોન આપી દે છે તે મોસ્ટલી બે ત્રણ વર્ષના એવા છોકરા હોય છે તેમને પણ આપી દે છે જેના લીધે એમના શરીર પર અને એમના મગજ પર ખૂબ અસર થવાની શક્યતા વધી જ જાય છે કેમ કે તે હમણાંથી જેવા ફોન જોશે અને એકદમ સામેથી એવું જોઈ છે અને એમના આંખ પર ખૂબ જ તરત અસર પડે છે કારણ કે નાજુક હોય છે. હમણાં એ લોકો હોય છે તો પછી એ લોકોને તરત અસર થવાની શક્યતા વધી જ જાય છે એટલે કે માતા પિતા એ વિચારવું જોઈએ કે એ લોકોને હમણાંથી ફોન નહી આપવો જોઈએ અને જયારે એ લોકોને ફોન થવા એટલે કે ફોન આપવાનો સમય છે ત્યારે જ આપવો જોઈએ કારણ કે હમણાંથી લોકોને ફોન આપશે તો પછી એ લોકો ફોન જ જોયા કરશે આખો દિવસ અને પછી એવું જ કરશે ખાશે પણ નહીં અને એટલે કે જો ખાવાનું એટ ખાવાનું આપશે તો પછી ફોન વગર ખાશે પણ નહી ફોન આપશે તો જ ખાશે એવું પણ એ લોકોને આ પડી જાય છે અને અમારા ઘરમાં પણ નાનો છોકરો છે તેમને તો બધા લોકો આમજ મારા ભાઈ બંધ છોકરો હતો તેમને એટલે કે પહેલા ફોન બો યુઝ કર એ લોકો આપતા હતા જેમ કે બે પાંચ ચારેક વર્ષ થઈ ગયો પછી ફોન જ આપ્યા કરે મેં કીધું તમે હમણાથી ફોન નહીં આપો કારણ કે હમ તમે ટેવ પાડશો તો પછી આગળ જ તમને એ ખૂબ મોંઘી પડવાની જ છે કારણ કે પછી તમ મને ખૂબ હેરાન પણ કરશે અને ખૂબ જી બની જશે હમણાં તમે એના ટેવા કે ફોનની યુઝ કરે ને યોગ્ય રીતે ભણે અને યોગ્ય સુથીમાં કામ કરે બાકી મારો મોબાઈલનો ઉપયોગ સારી રીતે કરો તો આ સારી યુઝફુલ જ છે પરંતુ ખોટી રીતે કરો તો પછી ઘણા બધા લોકો ગેર રીતે યુઝ કરે છે કારણ કે મોબાઈલ પર આપને ઘણી બધી પ્રકારની માહિતી મળી જાય છે એર દૂર માહિતી અને સારી માહિતી મળે ઘણા બધા લોકો એને ગેર રીતે પણ યુઝ કરે છે એટલે એવા લોકોને સમજાવું જોઈએ કે મોબાઈલનાગ રીતે ઇમાલ કરો અને સારી રીતે યુઝફુલ કરો બાકી સોશિયલ મીડિયા પર એને તમે કીધું કે સોશિયલ મીડિયા ખૂબ પાવરફુલ બની ગયું છે એ ઘણા આજકાલના બધા અનોકવા જે યુવા પેઢીવાળા છે તે બધા લોકો હમણાં તો પોતાની જે આખી ડેલીને જીવનશૈલી એ લોકો રીલ્સ બનાવે છે અથવા યુટ્યુબ પર મોટા મોટા વિડીયો કોન્ટેન્ટ ક્રિએશન કરે છે એવું બધું પણ કરે છે અને એમાં જ લાગી રહે છે પણ એ લોકો એ સારું પણ છે. છે પરંતુ એમાંને ખુબ જ કરવું પડે છે કારણ કે ઘણા બધા યુટ્યુબર્સ એમ પેલા વિડીયો નાખવાથી મિલિયન કે પછી મિલિયન ઉપર લાઈક એવ્ય એવું એ એવ થવું જોઈએ એટલે કે બધા લોકો એવુ વિચારે છે કે હમણાયુ લાયક પણ નથી આવતી એવું નહી વિચારો એટલે કે એમાં તો મહેનત ખુબ જરૂરી છે અને એમાં પાંચ વર્ષે બે વર્ષે એવુ મહેનત જારી મહેનત કરવી પડે તો જ એમ લાગી રહવું પડે છે કેમ કે સોશિયલ મીડિયામાં આપણે તકર માટે આપને મહેનત કરવું ખૂબ જરૂરી છે બાકી તમારે શું કેવું જોએ સોશિયલ મીડિયામાં બધા યુટ્યુબ કે બધા જે રીલ્સ બનાવે છે તમે એવુ કોઈ યુઝ કરો છો તમે આવું કોન્ટેન્ટ ક્રિએશન કર્યું છે તમે યુટ્યુબ પર કે પછી ઇન્સ્ટાગ્રામ પર
હા ભાઈ કન્ટેન્ટ ક્રિએશન તો કર્યું છે પણ એ રીતે નથી કર્યું અને તમે જે કીધું કે મોબાઈલનો લોકો ગેર ઉપયોગ કરે તો એ રીતે જોવા જાય તો મોબાઈલ અને સોશિયલ મીડિયા આ બેના પાવરથી કઈ ગેરકાયદસ કામ થતું હોય ઇગલ કામ થતો હોય કસે ખરાબ થતો હોય. તો તે આપ બે વસ્તુ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપણે એને રોકી શકીએ છીએ કારણ કે કશે કઈ પણ જાતનું ઇલિગલ કાર્ય થતું હોય તો મોબાઈલ દ્વારા એનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર મૂકવાથી એ કાર્ય બંધ થઈ જાય છે પણ કેટલીક વખત એ અમુક વિડીિયોને ડિલીટ કરવામાં આવે છે તેને આપણે સરકારે ધ્યાન રાખવું જોઈએ એને બીજી વસ્તુ કે તમે કીધું કે મહેનત કરતી રહેવી જોઈએ એ વાત તો તમારી સાચી છે કે સોશિયલ મીડિયા પર એમ તો આપડે વાયરલ નહી થઈ જાય એના માટે થોડીક મહેનત કરવી જ જોઈએ લોકોએ વિડીયો બનાવો જોઈએ સારી ક્વોલિટી અને વોઇસ પણ સારો હશે તો વિડીયો વાયરલ થશે અને એ લોકો મોબાઈલ દ્વારા આરામથી ઉપર આવી શકે અને પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે અને બીજી વસ્તુ કે મોબાઈલ અને સોશિયલ મીડિયા આ બે વસ્તુના કારણે લોકો આજે કેટલાક કેટલા અમીર થઈ ગયા છે તો લોકોએ જાગૃત થવું જોઈએ અને મોબાઈલમાં ગેમ એવું રમવા સિવાય બીજી જાતનાં પણ કાર્યો કરી શકાય છે જેમ કે ઓનલાઈન વર્ક વગેરે આપણે એમેઝોન પર બી વર્ક કરી શકીએ છીએ ફ્લિપકાર્ટ પર આવી ઘણી ઘણી વસ્તુઓ છે અને મોબાઈલ દ્વારા આપણે આપણી પોતાની વેબસાઈટ બનાવી શક કીએ છે અને આપણી પોતાની શોપની કોઈ પણ વસ્તુની આપણે એપ બનાવી શકીએ છે જેના દ્વારા લોકો આપણા પર શોપિંગ કરી શકે છે અને આપણે કઈ પણ જાતનું બિઝનેસ એમાં કરી શકી છેએ તો તમે શું કેવું છે તમાર આ વિશે
હા ભાઈ એટલે કે મોબાઈલ તો હવે ખૂબ યુઝફુલ તરીકે એ બધા લોકો માટે એટલે કઈક સાધન બની રહ્યું છે અને સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોધ યુઝફુલ થઈ રહ્યા છે અને બધા લોકો શીખે પણ છે સોશિલ મીડિયા કેવી રીતે આપણે બ્લોગ બનાવવા કેવી રીતે આપણે કોન્ટેન્ટ ક્રિએશન કરવા કે આપ જે્યુ જવું જોઈએ તે માટે બધાું બધું કરે છે અને હમણાં તમે જાણો છો કે ઇન્સ્ટાગ્રામ બધા ટ્રેન્ડંગ બધા રીલ્ આવે છે તે બધા લોકો બનાવે છે કારણ કે ટ્રેન્ડિંગમાં જે ચાલતુ હોય છે તે આપણે રીલ્સને એ બધા બનાવીએ તો પછી આપડે વરા જવાની શક્યતા વધી જાય છે અમે એ બધા લોકો કરે છે બાકી તો જ છે ને મોબાઈલ મોબાઈલ પર તમે જાણો છો કે આપણને જે સુવિધા મળી છે જેમ કે ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ નહીં કારણ કે તમે જાણો છો કે આપણે પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ કરવાનું આપણે શક્ય રાખવું એટલે કે તરટે જ આપણે કરી શકીએ છીએ આ સુવિધા ખૂબ સારી છે કારણ કે આપણે જે પહેલાં તો બધા રોકડમાં વ્યવહાર કરતા હતા પરંતુ આ જે મોબાઈલમાં આપણને ગૂગલ પે છે ફોન પે છે જે બધી એપ છે તેનો આપણે ઉપયોગ કરીને આપણે યુપીઆઈ આઈડીવી નવી બનાવીને આપણે જે ઓનલાઈન બધું બેન્કના બધા ટ્રાન્ઝેક્શન આપણે ઘર બેઠા આપણે બધા ખર્ચાઓ પણ ચૂકીવી શકીએ છીએ અને આપણા આપણા બેંકમાં આપણે પૈસા પણ ઘરે બેઠા જમા કરી શકીએ છીએ એટલે આવું બધું જે મોબાઈલમાં આપણને જેન ઓનલાઈન ડિજીિટલ પેમેન્ટ કે પછી ઓનલાઈન શોપિંગ કે પછી આપણને સ્ટડી માટે કોઈ પ્રકારનું એલે કોઈ આપણને કોઈ મટીરિયલ જોતું હોય તો આપણને ઓનલાઈન મળી જાય છે. કે પછી આપણે ઓનલાઈન પર આપ કોઈ ખાવાનું મગાવ જેમ કે સ્વિગી છે ઝમેટો છે એ બધી એપ પર આપણે ખાવાનુંક ઓર્ડર કરી શકીએ છીએ કારણ કે કોઈ વાર આપણને કોઈ મોડું થઈ ગયું ઘર આવામાં તો પછી એ એપ પર આપણે ઓર્ડર કરીને આપણે ડાયરેક જ ઘરે બેઠા આપણને ખાવાનું મળી જાય છે અને તે અમુક સારું પણ હોય છે કારણ કે સ્વિગી છે ઝોમેટો છે તે એક એપ સારી પણ છે અને ઘણા બધા યુઝફુલ બધા યુઝ યુઝ પણ કરે છે એટલે કે આવી બધી જે સુવિધા આપણને મળી છે તે આપણે ઉપયોગ કરવો જોઈએ અને મોબાઈલનો આપણે યોગ્ય અને યોગ્ય અને ઓછામાં ઓછો ઉપયોગ કરે કારણ કે મોબાઈલ પર એટલોું બધું સમય પણ નહીંળવું દે કે આપડો તે ટાઈમ વેસ્ટ કરે એમ મોબાઈલ આપણે યુઝફુલ માટે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે બાકી તમારે શું કેવું છે.
હા ભાઈ સાચી વાત છે તમારી અને બીજું એક વસ્તુ છે કે આપ મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા આપણે એઆઈ નો જમાનો છે તો લોકો એઆઈ દ્વારા ઘણી બધી ઇન્કમ કરે છે પણ લોકો એઆઈ નો દુરપયોગ પણ કરતા જ છે જેમ કે બધાના ખરાબ ફોટા બનાવે છે આ વસ્તુ લોકોએ ન કરવું જોઈએ લોકોએ જાગૃત ના થઈને એના પર એ દ્વારા આપણે સારું કામ કરીને આપણે આપણી સ્કીલને ડેવલોપ કરવી જોઈએ અને લોકોને પ્રેરિત કરવું જોઈએ કે આપણે એ થી પણ આપણે ઓનલાઈન કમાઈ શકીએ છીએ જેનાી આપણે સોશિયલ મીડિયા પર બધું મૂકીને કન્ટેન્ટ કરીને આપણે પ્રગતિ કરી શકીએ ચાલો તો ભાઈ અપડે મલ્યે
હા બસ સારું